હા
હલો
હલો
હા મિત્ર શું તમારી પાસે મારો અવાજ આવી રહ્યો છે
હા મિતિત્રો તમારે અવાજ આવી રહ્યા છે
હા હ કેવું ચાલીુ રહ્યું છે જિંદગી માં
હા એમ તો શહેાર ચાલી રહી છી સ હા હા હવે ફ્રી જ છ
તો મારું એ કેવું હતું કે સમય અવસ્થા પણ આપ પર આપણે થોડી ઘણી વાર ચર્ચા ચા ના કર લ હા
એ મુ
તમને જણાવવા માંગુ કે સમય વ્યવસ્થા પણ કે માત્ર ઘડ જણને કામ કરવાનું પણ આપણા મર્યાદિત સમય સાચી દિશામાં અને અવસર રીતે ઉપયોગ કરવાની કયા છે તે સમયને સાચવે છે સમય તેને સાચવે છે એ ત્યારે જ કહેવામાં આવે છે જ્યારે સમય ક ક તશે તે તેનો ઉપયોગ કરે આજનાથી આપ સમયનું આગ તો વધે છે અને આમ જ ઉત્પાદકતા સમધારવા માટેની મહત્વપૂર્ણ પ કર ના મુ ફાયદાણાવમાં ઘાડો
હમ
જ્યારે કામ સમયસર થાય છે તેમાં ત્યારે છેલ્ થ દોડતા માનસિક પ્રભાવ વધી જાય મારું તોવું સમય અંગે ગ્રામ પુરાણ તર વધુ ઉત્પાદ ઉત્સાહ સમ વધુ કરી શકે છે જા કર નથી તમારા સ્સ્થ્ય માટે સમ તમાય મ અ રોજ ત તમારા નામકાણ વિમચના સરળદા ભતા સમમાય અ અજ બ તમા જમાં તેમ હો છે એમાં પછી જ તો પોમડોરો ટટેમ આ પદ્ધતિમાં પચીસ મિનિટ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવામાં આવે છે ત્યારબદ પાંચ મિનિટ નો નાનો બ્રેક ઉઠ અને અને સાફ વાતા હા કેવું આજુબાજુ ન ઉદહરણ ચાલી રહહી્યું
આવા ચાર ચક્ર પૂરા થયા પછી એક લાંબો બ્રેક લો જેમાં પંદર કે ત્રીસ મિનિટ ન્રક સમય મર્યા આનાથી મગદ નથી આ સંતુલિત રહે તેમજ શાંત વાતાવરણ ધરાવતું માંગ જ રહે સમય બગાડતા પરિબળથી કેવી રીતે બચવું એ તમને જણાવો જેમાં સમય ના સમય બગવડા ના કારણ મજના તો સોશિયલ મીડિયા અને નોટિફિકેશન જો આપણે કોઈ કામ કરતી વખતે ફને દૂનો ડિસ્ટ મળના પર રાખે તા પાને એ સોલ મીડિયાોટફિકેશન આપણને કોઈ ચિંતા રહેતી નથી કારણ કે આપણને એને કઈ જાણ પડતી નથી એટલે આપણે એ એના પર વધુ ધ્યાન આપી શકતા નથી બીજી તરફ જઈએ તો કામ પાછું ફેલવાની આદત મોટા કામને નાના નાના ભાગમાં વેચીને તરત જ શરૂ કરી દો જેથી આ એ કામ તરત પૂર્ણ થઈ જાય અને આપણને એમ નથી લાગી કે એ કામ ઘણું બધું છે અને એના માટે ઘણા બધો સમય ખાો પડશે તો મિત્રો તમાર કેવું કેવું છે કે
હા મિત્ર તમે આપણે સમયને વધારેડ બગાડ કરવા જોઈએ સમય વ્યવસ્થાપન એટલે પોતાના સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરીને કામોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવાની પ્રક્રિયા
હમ
જીવનમાં સફળતા મેળવવા માટે સમવાયનું મહવ ખૂબ જ વધારે છે જે વ્યક્તિ સમયનું યોગ્ય સચલન કરી તે પોતાનું લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકે છે સમન વ્યવસ્થાપનને મહત્વ સમન સમય અમૂલ્ય સંપત્તિ છે જે એકવાર પસાર થાય કે યાાય પછી પાછા મળરતો નથી સમગને યોગ્ય આયોજન કરવાથી કાર્યક્ષમતા વધે છે ઘણા મને ચિંતા ઓછી થાય છે અભ્યાસ કરી અને વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવી શકાય છે લક્ષ્ય અને સમયસર પૂર્ણ કરવામાં મદદ મળે છે તેમજ શોમ વ્યવસ્થાપનની રીતુ દૈનિક આયોજન બનાવવું એટલે કે દિવસના જે આપણે ક્ય વ ન આથ્ય ક પ્રાથમિકતા નક્ કરવી મહત્વપૂર્ણ કાર્યને પહેલા પૂર્ણ કરવો
સમય માટે જોએ દરેક કાર્ય માટે ચોખકસ સમય ફાળવવો જોઈએ જેથી જે કામ માટે આપણને જેટલો સમય જઈએ તે ખબર પડે પ્રક્ષાપધ દૂર રહેવું મોબાાઈલ સોશિયલ મીડિયા અને અન્ય અવરોધોને નિયંત્રિત કરવીું વિરામ લ લાંબા સમય સુધી કામ કર્યા પછી થોડો આરામ લેવો જોઈરી છે વિદ્યાર્થીઓ માટે સમય વ્યવસ્થાપ હું તમને જણાવવા માંગુ છું અભ્યાસ માટે નિશ્ચિત સમય પત્રક બનાવવું હોમવર્ક અને પ્રોજેક્ટ સમસ્યા પૂર્ણ કરવું પરીક્ષા તૈયારી અગાઉથી શરૂ કરવી મનોરંજન અને આરામ માટે પણ સમય ફળવ જોએ સમય વ જપન સફળ જીવન વિ જમ છે
સમયનું યોગ્ય આયોજન વ્યક્તિને વધુ ઉત્પાદક આત્મવિશ્વાસી એ સફળ બનાવે છે તેથી દરેક વ્યક્તિ એ સમાજ મૂલ્ય સમજી સદઉપયોગ કરવો જોઈએ સમય વ્યવસ્થાપન ના મુખ્ય સિદ્ધાંતો સ્પષ્ટ લખ્ય નથી ખેરમાં કાર્યોને પ્રાથમિકતા નક્કી કરવી સમય પત્રક તૈયાર તેનું પાલન કરવું સમયને બગાડ કરતી આદત દૂર કરી નિયમિત રીતે પોતાના કાર મૂલ્યાંકન કરું તેમજ સમય વ્યવસ્થાપન ના ફાયદા કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધે છે માનસિક તણાવ ઓછો થાય છે આત્મવિશ્વાસમાં વધારો થાય છે વ્યક્તિગતને વ્યવસાયિક જીવનમાં સંતુલન જળવાય છે ન કૌશલ્ય શીખવા માટે સમય મળ રહે છે સમયને બગાડ કરનારા પરિબળો મોબાાઈલ અને સોશિયલ મીડિયાની અ અતિરેક ઉપયોગ કામને ટાળવાની આદત હતી આ જ ભ અનાવસ્યક ચર્ચાઓ અને મનોરંજન લક્ષ્ય વિના કાર્ય કરવી તેમજ સમય વ્યવસ્થાપન માટેની ઉપયોગી તેઓ દરજ વહેલા ઉઠવાની ટેવ પાડવી દિવસની શરૂઆત મહત્વપૂર્ણ કાર્યો સાથે કરવી તેમમ નાના ભાગામાં વહેય છે ન દરેક કાર્ય માટે સમય મર્યાદા નક્કી કરવી નિયમિત આરામોની કસરત મારી સમય ફાળવો પૂર્ણ થલ સમય જીવનની સૌથી કિંમતી સંબંધી છે જે વ્યક્તિ સમયને મહત્વ સમજે છે પોલું યોગ્ય ઊભી કરે છે તે જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે તેથી દરેક વ્યક્તિએ સમય મૂલ્ય સમચ તેનું સંચલન કરવું જોઈએ સમય સદપયોગ કરવા માટે ટ વિકસાવવી જોઈએ શું મિત્ર તમે પણ સમયનો યોગ્ય ઉપયોગ કરો છો
હા મિત્રો તમારી વાત સાત સાચી છે સમય સમય વ્યવસ્થાપન અંગે જોઈ તો આપણે દૈનિક જીવનમાં અપનાવવા જેવી સરળ આદતો કેટ બ તને જણાવ તો એક મિનિટ નું આયોજન તમારે એક કલાક બચાવી સકે છે
જેમ કે ટુ્ટ બનાવો આ રોજ સવારે અથવા આગલી રાતે બીજા દિવસે કરવાના કાર્યોની યાદી બનાવી લો જેથી તમને એ કાર્યો અંગે તમે ચલી શકો અને એક એક કરીને પૂરા તમારા કાર્ય ઓછા સમય મર્યાદામાં પૂરા કરી શકો સૌથી અઘરું કામ વહેલા કરો જે સવારના સમયે આપણી ઉર્જા સૌથી વધુ હોય છે તેથી અગ્ઞ કાર્ય સવારે જ બતાવી લો અને એ પતાવવામાં પણ સમય મર્યાદા ઓછી રાખીએ વધુ પ્રયાસ કરવાની સક્ષમતા રાખો પછી જોઈએ તો પૂરતી ઊંઘ અને આરામ જો શરીર અને મન થાકેલા હશે તો કામમાં બમણો સમય લાગશે અને તેથી સાત આઠ કલાકની સારી ઊંઘ જરૂરી મે માની રહેશે તો માર એજ કેવું કે સમય વ્યવસ્થાપને કોઈ એક દિવસનોો ચમત્કાર નથી પણ એક લાંબા ગાળાની આદત છે શરૂઆતમાં કદાચ મુશ્કેલી પડે પણ ધીમે ધીમેથી આ આયોજન તમારા જીવનને વધુ સરળ સફળ અને તણમટ બનાવશે તો મિત્રો તમે મ વિષય પર ચર્ચા કરવા માટે સમય આપો તેના બદલ આભાર
તમારે તો ખૂબ ખૂબ